હલો, હલો, હાલો,
આવે,
હલો, હા આવ્યો આવ્યો આવ્યો.
આવ્યો ને,
મારો આવ્યો? હા આયો આયો. જય શ્રી કૃષ્ણ.
હમ, જાવાન,
હવ બસ શાંતિ, જમી લીધું?
તો કામ કા
હા બધું કામકાજ કરે.
હવ અમેય જમી લીધું.
શું જમ્યા?
બસ તમારા ચોળી બનાવી તી ચોળી રીંગણ ના બટાકા છાક તમે જવી લીધું
હા અમારા સાથે ફટેકા ભમણા પ્રોગ્રામ હતો
હા સરસ થાય અમારે એજ રાખવાનું હતું પણ પછી આ ભુંંગળામાં બધું હવાઈ જાય એટલે મારે કેન્સલ કરી દીધું
હ હા અરે પેલા નક્કી કર્યું કે ફ્રેન્ચ ફ્રાાઈ ખાવીએ પછી બટેકા છાલ ને ઉતાર્યું પછી કે ના બટેકા પોળા ખવા ચન્જ કર
આઈડિયા બદલા ગય એકદમ જ
હ ઓોલુંચસ વાત બદલ કે એ સુું બાકીમાં જમા કરે બસ જક ખાવાનું કામ પતાય ને ખાઈ ને બધું બાસણ બાસણ ઓગસન બે્યાઠી
સરસ અમારે બસ બધા મજામાં કરે આવો હ અહં આ્યા અમાર બાજુ પરવા અમદાવાદમાં
ફરવા મે અમદાવાદ માં આવી છો ને ઘણી વાર છેું આપડે મંદિર છે ને તમારે સિદ્ધિ વિનાયક
હા બ સધ
હા પણ થોડાક ટાઈમ નથી આવી આ બધું ત્યાં બદલાવ થઈ ગયો ને ખાસો બધું નવું નવું બની ગયું છે હમ કોણ ટાઈમ થયો હા બાકી અમે ત્યાં આવતા તા દર ચોથ હોય કે એવું હોય ને કે ત્યાં જાવ પણ થોડાક દિવસ નું બંધ છે
હું ભીડ ભી હોય તહેવાર ને એવું હોય ને ત તો બહુ ભીડ હોય છે અહિયાં
હા જગ્યા સારી છે ને એટલે
હા ુ પેલું સુવિધાઓ બધી સારી છે ખાવા પીવાથી લઈને પાર્કિંગ નીને બધી
હા
રવવારે બી અમે તો બ ગ આવે છે એક બાર વાર સુધી લાઈન હોય
હા અરે અમે જયારે વખત ગયા ત ને ત તો ચોથ હતી બરોબર ગણેશ ચોથ મોટી આવે
હા
એ હતી અને ભીડ એકદમ લાઈન અનેંદર જવા માટે બાર કરેલું છે ને ન્યાથી કેટલો અડધો કોણો લાઈન માં ઉઊભા થ
હા અને પાછું માળ પર જવાનું દહીં સુધી કે લાઈનો લાંબી લાગતી હોય
હા બ બી લ
હા એટલે એવું તો થઈ જ જાય કે એક બે કિલોમીટર લાઈનમાં જ ચાલી લેવાનું
ચાલુ ઉત્પ પણ જગ્યા બ સારી છે ત્યાં પ્રસાદ બહુ મજા આવે છે ખાવાની આવે ને. આ માર બેન તો સ્પેશિયલ લાડવા માટે જ આવે.
અરે બહુ અત્યારે તો મોંઘા કરી દીધા છે કેટલા નાના નાના લાડવા કરી દીધા આ લોકોએ
હા અને અમુક વખત તો હોતા નથી અમે. જયારે છેલ્લી વખત ગ્યાતા ને ત્યારે એ તો અમારી બેન તો
હા
અરે અંદર મંદિરની નીચે મળે છે પેલો પ્રસાદ
હા મળે છે.
જે પ્રસંગ છે ને હા તો કે ત્યાંથી લેવા પડશે એમ. તં પેલા ચૂરમા ના હતા. મોતીચૂનામત નતા.
હા એવા આખું અલગ કાઉન્ટર બનાયલું પ્રસાદ ઘર
ત્યાં બધી વસ્તુ મળે છે ને દવાઓ ને એ આયુર્વેદિક
હા મળે છે બધું. સારું એવું આયુ છે બધી સુવિધા બધી સારી છે. કો ને બધું ખોલેલું છે એટલે દૂર થી આવો તો તમારે નાસ્તો જે કરવો હોય ખાવા પીવો
મેળા જેવું થઇ ગયું છેને.
હા નહી હજુ તો અમારા અમારે હજુ સારી જગ્યા છે અમારે અહીંયા એક સોજાલી માં રોજા રોજી છે મુસ્લિમની દરગાહ હલો
અચ્છા હા હા આયો બોલો.
અમારા માં બાજુ માં સિદ્ધિ વિનાયક છે ને તેની સામેનની સાઇડ ગામ છે સુજાલય. ત્યાં એક મસ્ત સામેની બાજુ સોજાલી ગામ છે.
હ હ.. સોજાલી હહ..
હ ત્યાં રોજા રોજી ની દરગાહ એવી છે ખાસી આમ મોટી છે ને એવું છે મસ્ત છે. ત્યાં એવું. છે કે ત્યાં ત્યાંના થાંભલા ખાસા બધા છે કે થાંભલા ત્યાંના ગણી નહી શકાતું.
હ હા એ ગણતરીમાં ભૂલ પડે એમ
હા ગણતરી ગમે તેટલી વાર તમે ગણો ગણતરી હા ગણતરી ભૂલ પડે અને છે એવું અમે લોકો અમારા સ્કૂલ માંથી મળતી ગયેલા ને ત્યાં તો બધાને તમે નંબર આપી ને ઉભા રાખો ને કે અને એક બે ત્રણ એવી રીતે નંબર આપ
હા ગણતા ગણતા તો વચ્ચે ભૂલ પડી જાય ગણાય જ નહી.
હહ.. મેં તો પહેલી વાર સાંભળ્યું.
હા
આવી રીતે એમ કે છે એવું
હા એવું છે અહીંયા.
હ બાકી અમે અમારે તો એવું જ કેમકે અમારે જે સુરાપુરા આવે ને
હા,
અમારે પેલી આવે ખબર તો માર દાદા ની ખાભ્યો છે ને, તો ત્યાં લાઈનમાં ખાબ્યો છે, તં એવું છે. ડ પણ આ વિનાયકની સામે ગ છે તો પહેલી વા હ સાંભળ્યું મેં
હા છે ખાસું વર્ષો જુની મ અમારે જે રાદમગાજા મોહમ્મદ વેગડા એમને બનાવ્યું.
મોહમ્મદ બેગડાય ઓ હો ઓ,
હા અરે બહુ મસ્ત ખાસી આમ મોટી મસ્ત દરગાહ છે આમ, સિદ્ધ્યવિનાયક ની વચ્ચે વચ્ચી નદી આવે છે અનેની નદી ની સામેની સાઈડ અ સોજાલી ગામ છે, ત્યાં છે. રોજા રોજી કરીને દરગાહ છે, હલો.
હલ્લો.
હલો. આવ્યો અવાજ.
હલો,
હલો, આવે છે અવાજ, હલો,
હાલો,
હા હલો, હલો, અવાજ આવે છે કે નહી,